હાલો!
હાલો!
હાલો! મારો અવાજ સંભળાય છે?
હા, તમારો અવાજ મને સંભળાય છે.
હા, હા,
હાલો!
હાલો! કેમ છો?
હા, મજામાં છું, તમે કેમ છો?
અમે પણ મજામાં છીએ.
હા, તો આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરીશું જે જે જેનું નામ છે. ઇલેક્ટ્રિકલ વાહનનું ભવિષ્ય.
હા, હા, સરસ નવો વિષય ચુઈનો છે. અને મને પણ એમાં વાત કરવાની મઝા આવશે.
તો આપણે ઇલેક્ટ્રિક વાહનનું ભવિષ્યનું વિશે ચર્ચા કરીએ તો તેમાં આજકાલ રસ્તાઓ પર ઇલેક્ટ્રિક સ્કૂટર કાર અને બસોની સંખ્યા સતત વધી રહી છે.
હા, હા, અત્યાર તો આપડે જોએ તો ઇલેક્ટ્રિક અ ફોરવ્હીલ, સ્કૂટર અને નાની-નાની સાયકલ જેવી પણ ઘણી બધી એવી અ ઇલેક્ટ્રિક આયવી છે, ઇલેક્ટ્રિક ટ્રેન એટલી સંખ્યા વધી રહી છે. કે આપણને એમ જ થાય કે અત્યારે પેટ્રોલનો કેટલો બધો બચાવ થઈ રહ્યો છે.
હા, એ તમારી વાત સાચી છે. એમ કે પેટ્રોલ, ડીઝલના વધતા ભાવને લીધે પ્રદુષણ અને પર્યાવરણની ચિંતાને કારણે ઇલેક્ટ્રિક વાહનનું મહત્વ મહત્વ વધી રહ્યું છે અને ઝડપથી તેનું વિકસિત રહી રહ્યા છે. ભવિષ્યમાં પરિવહનના ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક વાહનનો મોટો ફાળો રેહશે.
હા, હા, સૌ પ્રથમ આપડે જોઈએ તો ઇલેક ટ્રિક વાહન એટલે શું?
હા, એ તમારો બિલકુલ ખરો પ્રશ્ન છે. ઈલેક્ટ્રિક વાહન એટલે એવું વાહન જે પેટ્રોલ કે ડીઝલ ના બદલે બેટ્રીમાં સંગ્રહિત વીજળીથી ચાલે છે. તેમાં ઇલેક્ટ્રિક મોટર હોય છે અને બેટરી ચાર્જ કરી અને વાહનને ચલાવામાં આવે છે.
હા, હા, સરસ જવાબ આપ્યો. ઇલેક્ટ્રિક વાહનોની જરૂર કેમ પડી રહી છે હશે આપણને?
હ, એ તમારો ખરો પ્રશ્ન છે. વિશ્વમાં પ્રદુષણ સતત વધી રહ્યું છે, જેના કારણે પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણની મર્યાદિત નો સ્ટોક હોવાથી તે આપણે અત્યારે ઇલેક્ટ્રિક વાહનનો અ જે અ વધારે અ વિકસિત થઈ રહ્યા છે. જેનાથી કાર્બન ડાયોક્સાાઈડ જેવા વાયુનું પ્રમાણ પણ ઓછું થાય છે જેનાથી પર્યાવરણને બ બચાવી શકાય છે અને ઇલેક્ટ્રિક વાહનો એક સારો સંકલ્પ વિકલ્પો આપણેે જોઈ શકાય જોઈ શકીએ છીએ.
જો આપડે ઇલેક્ટ્રિક વાહન નીકળ્યા. એટલે કાર્બન ડાયોક્સાઈડ જેવા ઝેરીવા એવો એનો નીકળે છે વાયુ. એનાથી આપણેે પ્રદૂષણ થાય એટલે એ પ્રદુષણથી આપણેે બચી શકીએ. છએ એટલે ઇલેક્ટ્રિક વાહનો ની આપને જરૂર પડે છે.
હા એ તમારી વાત બિલકુલ સાચી છે તો હવે મને તમે એ જણાવી શકશો. કે ઇલેક્ટ્રિક વાહન ના મુખ્ય ફાયદા શું શું હોય છે.
હા હા એના ફાયદા તો ઘણા બધા છે. જોકે હવામાં પ્રદુષણ ઓછું થાય, ઈંધણ નો ખર્ચ ઘટે, અવાજ ઓછો થાય. અને જાડવણી નો ખર્ચ ઓછો થાય. અને ઉર્જાનો વધુ એક કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
તમે બહુ સરસ ફાયદા કીધા મને હવે. શું તમે ઇલેક્ટ્રિક વાહન નો પર્યાવરણ માટે ખરેખર ફાયદાકારક છે? એ મને જણાવી શકશો.
હા હા ઇલેક્ટ્રિક વાહન. આપણા પર્યાવરણને સુરક્ષિત રાખે છે જેવું કે જો. વીજળી નું ઉત્પાદન. થાય તો સૂર્ય ઊર્જામાંથી થાય છે, પવન ઉર્જા માંથી થી થાય છે અન્ય સ્વચ્છ ઉર્જા સ્ત્રોતમાંથી પણ થાય છે. એટલે પ્રદુષણમાં ખુબ જ ઘટાડો થઈ શકે છે. કારણ કે જ્યાં જ્યાં આપડણે જોઈએ છીએ. ટ્રાફિક સિગ્નલ આપેલા હોય છે ત્યાં એકદમ ગીત ચ વાહનો થઈ જતા હોય છે એટલે એને. ધુવાડાનો એટલો બધો આપણને. વાહનમાં બેઠા હોય તો પણ આપણને. કેવું લાગે છે કે મુંજારા જેવું થઈ જાય છે. એટલો એનો પ્રદુષણ વધતું હોય છે.
હા એ તમારી વાત બિલકુલ સાચી છે. હવે તમે મને એ જણાવી શકશો કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની સ્થિતિ અત્યારે કેવી છે?
હા હા. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી. ઇલેક્ટ્રિક વાહનો નો ઉપયોગ ખુબ ઝડપથી થઈ રહ્યો છે. ઘણા લોકો ઇલેક્ટ્રિકસ સ્કૂટર અને કાર ખરીદી રહ્યા છે. સરકાર પણ ચાર્જિંગ સ્ટેશન વિશે. અ વિચારી રહી છે અને અન્ય સુવિધાઓ વધારી રહી છે. અટલે યાર થોડેક અંતરે ચાર પાંચ કિલોમીટર કે દસ. કિલોમીટરના અંતરે ઈ લોકો. સ્કૂટરને ચાર્જિંગ કરવું હોય. કે કારને ચાર્જિંગ કરવું હોય તો એવી વ્યવસ્થાઓ અને સુવિધાઓ. સરકાર વધારી રહ્યા છે.
એ તમારી વાત બિલકુલ સાચી છે. સરકાર આપણને ઇલેક્ટ્રિક વાહનોનો પ્રોત્સાહન આપ કરે તો આપડે કેવી રીતે કરી શકાય તો કે સરકાર સબસીડી પછી આપને ટેક્સમાં રાહત ચાર્જ જિંગના સ્ટેશનોનું નિર્માણ કરી અને સ્થાનિક ઉત્પાદન અને પ્રોત્સાહન જેવી કે અનેક યોજનાઓ દ્વારા. લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો અપના અપનાવી અને પ્રેરિત કરી શકે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. કે લોકોને એયા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરે એ માટે. ખુબ જ પ્રોત્સાહિત કરે છે એટલે કે પ્રેરિત કરે છે. ઈ સાચામાં સાચું તમે કહ કહ્યું.
હ અવે ઇલેક્ટ્રિક વાહનો સામેના કેવા કેવા પડકારો હોય. તો કે હાલમાં કેટલાક પડકારો. એવા છે કે જે શરૂઆતમાં વાહનની કિંમત વધારે હોય છે. અને દરેક જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ હોતા નથ થી અને બેટરી ચાર્જ થવામાં પણ સમય લાગે છે. અને બેટરીને બદલતવાનો ખર્ચ પણ ખુબ જ વધારે હોય છે. જેનાથી આપણને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા મુશ્કેલ બને છે.
હા હા તમે બિલકુલ સાચી વાત કયરી. કે આપડે એક વાર વાહનની ખરીદી થઈ ગઈ એટલે આપડે. રાજા નથી બની જતા પાંચ સાત વર્ષ પણ એમાં તો બેટરી ખરાબ થાય. એટલે બહુ જ ખર્ચો લાગે છે. અને ક્યાંક ક્યાંક આપડે સાંભળય્યું છે. કે ક્યાંક ક્યાંક બહુ જ તડકામાં બેટરીથી ઘણી બધી ગાડીઓ ઊભે ઊભી સળગતી હોય છે. એટલે અય આ સમસ્યા તો એમાં બહુ જ છે.
હમ ભવિષ્યમાં આપણે જો આ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ તો કેવી રીત તે લાઈ શકીએ. તો કે આપણે ચોક્કસ અઅ નવી આપણેે તેમાં બેટરીની ટેકનોલોજી અને ફાસ્ટ ચાર્જિંગ અને વધુ ચાર્જિંગ સ્ટેશનો અને સંશોધનના કારણે આપણે આ સમસ્યાને ધીમે ધીમે ઓછી કરી શકાય છે.
હા હા તમે એકદમ સરસ વાત કયરી. અને હવે આપણે ઇલેક્ટ્રિક વાહનો દેશના અર્થતંત્રને કેવી રીતે મદદ કરશે એ વિશે આપણે જાણીએે
હમ્મ, તો આપણા દેશના અર્થતંત્રને ઘણો બધો ફાયદો કરી શકે છે, જેવા કે પૈસા બાબતે અને આપણે વીજળી અને પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ થાય અને પ્રદુષણ પણ ઓછું થાય છે જેનાથી દેશને ઘણો ફાયદો થાય છે. અને પ્રદુષણ ઓછું થાય તો તેનાથી લોકોની સહેદ પણ સારી રહે છે.
હા હા તમે સાચું કીધું, કે અત્યારે લોકોની સેહત માટે જ ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. અને એમાં જોઈએ તો આપણે રોજગારીની દ્રષ્ટિએ પણ ઘણો ફાયદો મળે છે.
હા જેવું કે આપણે જોઈએ તો કે બેટરીનું ઉત્પાદન વાહન નિર્માણ ચાર્જિંગના સ્ટેશનો, સર્વિસિંગ અને નવી ટેકનોલોજીના ક્ષેત્રોમાં હજારો નવી રોજગારીની તકો ઉભી થશે.
હા હા જો આ આપડે સરસ સક્સેસફુલ બધું થઈ જશે કે ઠેર ઠેર અ ચાર્જિંગ કરવાના સ્ટેશનો અને સરસ નવી બેટરી એટલે કે છાછા વર્ષો ટકી શકે એવી તો આપડે ઘણી રોજગારી ની તક તકો ઊભી થશે અને વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ ક્ષેત્રમાં શું શું તકો છે?
હા એ તમારો બિલકુલ ખરો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિગ માં મેડિકલમાં એન્જિનિયરિંગ અ એન્જિનિયરિંગ માં બેટરી ટેકનોલોજી માં એઆઈમાં રોબોટિંગમાં અને ઓટોમોબાઈલના ક્ષેત્રોમાં પણ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે માટે ભવિષ્યમાં ઘણી સારી તકો મળી રહે છે
હા
શું આપણે ઇલેક્ટ્રિક વાહનો સંપૂર્ણપણે પેટ્રોલ અને ડીઝલ વાહનો નું સ્થાન લઈ લેશે?
હ કદાચ તરત જ તો નહી પરંતુ આગામી વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ખુબ જ વધી જશે અને બંને પ્રકારના વાહનોમાં થોડો સમય લાગશે ચાલશે પરંતુ ધીમે ધીમે હવે બધું ઇલેક ટ્રિક વાહનો નુ પ્રભુત્વ વધશે હવે અંતમાં હું એટલું કહેવા માંગીશ કે આપણે જે આ ટોપિક વિશે વાત કરી ઇલેક્ટ્રિક વાહનોનું ભવિષ્ય તેમાં એક આપણે બહુ જ સારી વાત કરી છે અને હવે આપણે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નમસ્કાર
હા હા આભાર તમારો